હલો
કેમ છો મજામાં-
હા મજામાં કેમ છો?
હા બસ મજામાં મેં કીધું બહુ દિવસ થઈ ગયા લાવો તમને યાદ કરુ.
હા બસ એકદમ મજામાં તમે તેમ છો?
બસ એકદમ મજામાં બસ હું આ મોબાઈલ જોવા બેઠી હતી. તો એમાં જૂના જૂના મોબાઈલમાં ફોટોસ જોતી હતી તો પછી? કોવિડના ટાઈમના. ફોટા જોયા ને તો તમારી યાદ આવી મેં કીધું લાવો ફોન કરો-
હા એ ટાઈમ પણ બઉ આમ સારો બી હતો આમ ખરાબ બી હતો-
હા અલગ જ દિવસો હતા આપડે પણ બધા કેવું થયું તું ઘરમાં જ બંધ થઇ ગયા હતા.
હા એ પેલા એવું લાગ્યું કે આઠ દસ દિવસ જેવું ચાલ ખ- તો વાયરલ હોય એટલે કેટલુંક હોય? લોકડાઉન થયા બધું તો બી એવું લાગ્યું. લોકડાઉન પછી તો બધું ઓકે થઈ જ જશે ને- હા તો બધું જ ગયું આખું બરોસ નીકળી ગયું એમ તો એમ-
હા અને કેટલું બધું આમ સારું પણ હતું ને આમ નુકસાન પણ યાદ- અ્ા નુકસાન હતું એવું બી થાય છે. પછી આપડે તો છેલ્લે કોલેજ માં મળ્યા ત એ પછી વિચાર્યું નથી- કે આટલા બધા મહિના નીકળી જશે ને આપડણે મળીશું ને. કોલેજનું છેલ્લું સેમેિસ્ટર બી આપ્યું તો પછી આવી રીતે કોવિડમાં જ નીકળી ગયું.
હમ આમ સારું હતું કે ઓનલાઈન ક્લાસ હતા એટલે બીજી કઈ ટેન્શન નહી.
હ
લિંક ચાલુ કરીને મૂકી દાય એટલે- ચાલે છેલ્લે લિંક ફરી નાખવાની પ્રેઝન્ટ છે લિક ત્યાં તો રોજ અટેન્ડન્સની માથા કૂટ છે.
હા અને એક્ઝામ પણ બધી ઓનલાઈન થઈ ગઈ હતી અસાાઈનમેન્ટ પણ બધું ઓનલાઈન થઈ- ગયું હતું એટલે આમ તો સારું હતું ને વગર એટલી સારી એટલું એક્સ્ટ્રીમ લેવલની એક્ઝામ આપ્યા વગર જ આપણે ડાયરેક્ટ પાસ નહી થઈ ગયા એટલે આમ તો આપડે- એ સારું જ હતું ડિગ્રી તરત આવી ગઈ આપડી-
આમ તો ફૂલ કમ્ફર્ટ માં એક વરસ કાઢ્યું નેવ લાગે આરામથી ઓનલાઈન ક્લાસ ઘરે બેઠા બેઠા આપડા કમ ફઝોનમાં જોવાના હોમવર્ક જયારે આવે ત્યારે અસાનમેન્ટ કે કઈ હોય આપણા કન્વીનિયસ પ્રમાણે પતા તાઈ ખાલી મોકલી દેવાનું એમને કોઈ ટેન્શન નતું બીજું
હા અને આખો દિવસ ઘરે બસ સવારે ઉઠો ઓનલાઈન ક્લાસ જોઈન્ટ કરો પાછું જમો મુવી જાઓ પછી મોબાઈલ જોવો કેવું મસ્ત દિવસો હતા એ
આમ લોંગ વેકેશન મળી ગયું હોય ને એવું લાગતું હતું
હા. હું તો કેવું કરતી તી ઓનલાઈન ક્લાસ તો બસ ખાલી આમ જોઈન કરીને મુકી દેવાનું તો એમ બી જોઈન કરને તો મને એટલી ઊંઘ આવતી હતી તીતી હું તો કેમેરો બંધ રાખીને ક્યારે સુઈચ જાઉ
હા પણ બધા ને એવું જ થતું ઓલરેડી એટલું બોરિંગ લાગતું ને ઘરમાં બેઠાવા ને એટલે એમ બી ભણવાનું ના ગમે આપણને
હા અને બધા ઘરે હોય એટલે આજુબાજુ બધા મજાક મસ્તી કરતા હોય એવું થાય કે આપડે શું ભણવું
કઈ નઈ
હા કે ક્યાં આવે ક્લાસ ફરવા કે એને ખબર જ હતી આપને ક્યાંક ને ક્યાંક કે એક્ઝામ્પલ લેવાશે નઈ કારણ કે પરિસ્થિતિ એવી થતી જતી હતી કોવિડ ના કારણે હતું જ કે આપડણે ક્યાંક પાસ થઈ જઈશું એટલે ભણવાની ઈચ્છા ભી નથી થતી
અને આમ નોર્મલી કોઈ દિવસ ન્યુઝ ના જોતા હોય પણ એ ટાઈમે જ્યારે હોય ને કે આજે લોકડાઉનનું ડિસીિઝન લેશે એ દિવસે સવારથી ટીવી સામે બેસે શું ન્યૂઝ આવશે શું ન્યુઝ આવશે એક્ઝામ કેન્સલ થશે કે નહી થાય
હા હા એ વાત સાચી છે
આમ તો કે કેટલા બધા ઓનલાઈન ક્લાસ થતા હતા એ ટાઈમમાં બધી વસ્તુ ના ક્લાસ ઓનલાઈન ચાલુ થઈ ગયા કુકિંગ બી ઓનલાઈન શીખવાડતા હતા
બધું જ ઓનલાઈન થઇ જતું હતું અને લોકો ગેમ કેટલી બધી રમતા હતા ઉનો અરે લુડો રમવા માંડ્યા હતા બધા
આમ તો ફેમિલી ટાઈમ જોવું સારું ને મળી ગયુ એ ટાઈમ આમ કોઈ ભેગા ના બેસે તો એ ટાઈમમાં બધા એ ભેગા બેસે કી લીધું
હા કારણ કે કોકને રજા હોય કોકને ના રજા હોય આ તો કેવું બધાને લોકડાઉન એટલે તા જ ઘરે હોય એટલે ખાઓ પીવો જલસા કરો
અને આમ તો આખું ઘર બી હોયને તો એટલે પપ્પા તો ના જ હોય ઘરે પણ આ ટાઈમ તો એવો હતો કે બધા પરાણે બે જવું હોય કે ના જવું હોય પણ ઘરમાં જ બેસવું પડે
હા એજ ને પણ થોડું આમ મુશ્કેલ જેવું હતું કે આપડે મિત્રોને જોડે ને બધા જોડે મળી ના શકી આપણે લોકો રૂબરૂ વાત નથી થતી એમ અનેના ઘરે પણ એટલી સારી કઈ કોલમાં વાત ના થાય રોજ વિડીયો કોલ ઉપર વાત કરતા હતા એટલે આમ એ બી અલગ મજા હતી બાકી આપણેે આમ વિડીયો કોલ કરીએ બી નઈ ને ટાઈમે આપણે બધા વીડિયો કોલ બહુ કરતા
હમ્મ અને આમ તો ઘણું એવું ઘણું ખરું કામ અટકી જાય આપણું બહાર જઈને જે કરવાનું હોય ને એ ઇન્કમ સોર્સ જ કેટલો ઘટી ગયો છે આપણું મેઈન ઇન્કમ પપ્પાનો બિઝનેસ કેમ કતી હોય એજ ઘરે હોય એટલે ઈન્કમ સોર્સ જ બમ થઈ જાય.
હા એ વસ્તુ છે કે એ ટાઈમે બધા થઈ ગાય તો ઘણા બધા પરિવાર હતા એ બધામાં મુશ્કેલી પણ એટલી જ પડી
હમ અને ભલે ને આપડ ઓનલાઈન ભણતા હોય પણ. ફીસ તો આપણે એમની સેમ જ પે કરતા હતા.
સાચી વાત છે પણ હું તો કોવિડ ના કારણે મને તો પેલા તો મને. ખાલી ચા અને મેગી ચાવર સુધી બનાવતા મમ્મી એ ઘરે રહી રઈ ને કોવિડ ના. રસોઈ શીખવાડી દીધી.
ના એમ તો પછી મેં ઘરે બેઠા બેઠા ક્લાસ કરી લીધા એટલે ઘણી ખરી વેરાયટી એ લોકો શીખય પણ શું કામું પત્યાની સાથે તું ભૂલી ગઈ.
હા સાચી મેં એ ટાઇમે કેટલું બધું બનાવતી પાઉભાજી બનાવ્યાતા અને સેન્ડવીચ કેક ઢોકળાને એટલું બધું બનાવતા શીખી ને પછી થી બધું પતી ગયું એટલે ભૂલી ગયા.
એજ એજ. આમ તો જોવા જોઈએ ને તો એ કોવિડ પત્યુંને પછી બી ક્યાં કોઈ ફેમિલી સાથે બેઠું જ છે બધા પત્યની સાથે બીજા દિવ સે કામ ધંધે વળગી ગ્યા.
હા એ વાત સાચી જેટલો ટાઈમ બસ લોકડાઉન હતો એટલો જ ટાઈમ જોડે બેઠા પછી તો જેવી કોવિડ ની રસી શોધાઈ ગઈ એટલે બધા એક એક ડોઝ લઈ બે બે ડોઝ લઈ ને પછી જેમ જેમ નોકરીઓ ચાલી છે એમ બધા પોત પોતાના નો કરી એ જતા રા પછી તો આવો ટાઈમ આયો જ નથી કે ક્યારે જોડે બેઠા હોય જવાનું આયું હોય.
અને કોવિડ ગયું એ ગયું હવે તો ક્યાંય બી જવું હોય ને એટલે એના ડોઝ ના સર્ટિફિકેટ જોડે લઈને ફરવા પડે અને મન તો હવે મળતાય નથી. ક્યારે છે કે કોવિડ ની વેક્સિન લીધી છે અને હજી સુધી એના સર્ટિફિકેટ એવરી ટાઈમ મારે ગૂગલ પરથી કાઢવા પડે.
હા સાચી વાત છે અને કઈ બી કરો એટલે કે તમારું કોવિડ નું સર્ટિફિકેટ બતાવો કઈ બી પ્રોસેસ કરીએ તો કે તમારો કોવિડ નું સર્ટિફિકેટ બતાવો.
એજ મને તો યાદ ન તા મે કેટલા ડોઝ લીધા છે બે ડોઝ લીધા હવે કેછે જય ને બુસ્ટર ડોઝ લો હવે અત્યારે ક્યાં શોધવા જો બુસ્ટર ડોઝ.
એ જ ને અને બધા ડોઝ થોડી એમ કે ફ્રી માં આપતા હતા પહેલો ડોઝ હતો કે ફ્રીમાં આપતાતા હતા પછી બધા ડોઝ તો પે કરી નાખ્યા હતા.
એજ એજ પણ સારું ખરું કમાઈ ગયા છે હો એ લોકો બી વેક્સિન વાળા.
હા વેક્સિન શોધાઈ ને બધા લીધી એટલે સારું ખરું એ તો છે હોસ્પિટલ ક્ષેત્રે બઉુ એ લોકોને કમાણી થઈ રહ્યા છે.
હા અરે લોકોએ નવા નવા પોતાના હોસ્પિટલ કરી લીધા આ કોવિડની કમાણીમાં તો.
હા આપને એવું થાય આપડે લોકોને મંદી આઈ ગઈ પણ આ લોકો ને જમાનો આઈ ગયા આ લોકો બઊ
હા બઉ સીઝન આ ગઈ અને મેડિકલ ફિલ્ડ વાળા એક એક જણે ઇવન નર્સ લોકો બી બે બે ત્રણ ત્રણ ડ્યુટી એક સાથે કરતા હતા સેવી ટુ અવર્સ ને એવી. એટલે એમને એટલું ઓવર ટાઈમ મળે ને કોવિડ ના ટાઈમમાં તો ઓલરેડી એ લોકો વધારી દીધું સેલરીને એવું બધું
હા.
પ્લસ ફાર્મસી વાળાઓ એટલું કમાઈ ગયા. આમે રિટેલ હા રી ટેલ વાળા ને એટલી કમાણી નથી. પણ હોસ્પિટલ ફાર્મસી જે હતી ને એ ધૂમ કમાઈ હશે કેમ કે હોસ્પિટલમાં ઢગલો પેશન્ટ હતા.
હા બહુ જ પેશન્ટ હતા નોર્મલ આમ હું કેહેવાય કે એને ખાંસી ઉધરસ થાય એટલે તરત કોવિડ થઈ ગયો. કોવિડ થઈ ગયા કોવિડ ના નામે બધાને એડમિટ કરી દેતા હતા એટલે સખત કમાયા હશે. હોસ્પિટલમાં તો સખત કમાણી છે.
તું તો છે. કે કોવિડ ના ટાઈમે એ લોકોને અમુક લોકોને ફાયદો બી બઉ ઉઠાવે છે કે ના હોય ને તો બી કોવિડ હું પેલું પેક કરીને લોકોને સુવાડી દેતા હતા.
હા એજ ને જે ચોવીસ કલાક અડતાલીસ કલાકની ટ્રીટમેન્ટના એ નામે લોકો વધારે પૈસા લેતા હતા.
કેટલા એવાય હશે જે આ સાદી ટ્રીટમેન્ટ લેવા ગયા હશે ને કોવિડ લઈને ઘરે આવ્યા હશે બિચારા.
હા. એ વાત સાચી ના એના અને કેટલું ચેપી રોગ હતો કેટલું ડરી ડરીને રહેવું પડતું હતું. પછી સેનિટાઈઝર વારે ઘરે હાથ ધોવો સેનિટાઈઝર જોડે રાખો.
લોકોને સેનિટાઈઝર ની કંપની ચાલુ કરી દીધી એ ટાઈમમાં.
હા સેનિટાઈઝર વાળા ભી એટલું કમાયા. આખા વર્ષમાં બોધવાર આવા સેનિટાઈઝર ના વાપરા હોસ્પિટલ સિવાય કોઈ સેનિટાઈઝર વાપ પણ તું નહી અને એ ટાઈમમાં તો એ ટાઈમે ઘરે ઘરે માસ્ક અને ઘરે ઘરે સેનિટાઈઝર.
હા બંડલ બંડલ લાવતા હતા ઘરે.
સાચી વાત છે એટલું બધું કમાઈ ગયા ને પણ આમ કોવિડ પછી પાછું જીવન આમ થોડું નોર્મલ થઈ ગયું એટલે પાછું લોકોને જેવ જીવન જીવવાનું હ તે બધું બદલાઈ ગયું. પાછા બધા પોત પોતાનામાં વ્યસ્ત થઈ ગયા નઈ તો પેલા તો લોકો પોતાના કોવિડ ટાઈમે પોતાના સ્વાસ્થ્ય ન બી કેટલું ધ્યાન રાખતા હતા. ઉકાળા પીવે ને યોગા કરે. એ બધું લીંબુ શરબત ને એવું પીતા.
કોવિડ આવ્યા પછી લોકોને એ રિયલાઈઝેશન થઈ ગયું કે લાઈફ જીવી લેવાની.
હા હ.
બાકી પહેલા તો એવું હતું કે આ કરી નાખ પેલું કરી ના કે હવે બધી અત્યારની જનરેશન જેને કોવિડ જોય ને બધા ને એવું છે. કે જેટલો ટાઈમ મળે ને એટલો જીવી લો.
હા એ વાત સાચી કે જેટલો ટાઈમ મળે એટલો બધા ભેગા લઈને જીવી લો પછી આવા દિવસો બી ક્યાં આવાના નથી.
હમ્મ.
હા તો આમ મુશ્કેલી નો સમય કહેવાય પણ એમ એક જોતા આપણા માટે સારો તો કે ભાઈ ને આપને પરિવારને બધા જોડે રહીને ટાઈમ સ્પેન્ડ કરવા મળ્યો.
હા એજ એજ.
બીજું બધું કેઉ ચાલે ઘરે બધા મજામાં?
હા જેઓ બધા બરાબર છે ત્યાં કેમ છે બધા?
હા બસ મજામાં છે. ફ્રી પડો તો આવો રવિવારે આ બાજુ ક્યાંક કે ક કેવું જઈએ.
ના ના પાકકો જઈશું આ થોડા ઇવેન્ટસને એવા કામ હતા ને બધા હવે ત્યાં છે એટલે હવે સુધી છું તો એકાદ રવિવાર ગોઠવીશું. એવું હશે તો બહાર જઈશું એક દિવસ બધા.
હા એવું હશે તો બહાર જઈશું સવાર થી બહાર જવો હોય તો સવાર થી બહાર જવાનું. પ્લાન કરીશ.
હા પિકનિક સેટ કરી દઈશુ એક. સવારથી સાંજ સુધી રાખીશું સાંજે ઘરે.
હા એવું કરાય એટલે એ બાને બધા મળે બી ખરી ને આખો દિવસ તો એટલે બધું એન્જોય બી જે જે ખાવા પીવાનું ફડવાનું જોડે રહેેવાનું.
હ વાંધો નઈ સાંજે આપડે ફોન કરીએ ને એમાં ડિસાઈડ કરીએ શું કરવું છે.
ઓકે ઓકે ચોક્કસ ચોક્કસ સારૂ ચલો હા હા. કઈ.